હલો
હલો
હલો હલો
હલો
કોણ બોલ્યું?
બરા મજા
હા
બરાબર
બસ આ રહ
મ સુખ શાંતિ હ શંત અમારે શવાંત
પિંકીમ ફોન આવ તો ત
એવું એમ
કે્યારેતો
હમ
પ જો ત્યાં આયા ત પૈસાા તે પિંકી ને પૂછી તમારે આયા કે ન ક આયા કે થોડા આ
તો કે તારે બોલો
કીધ તંત આકાર એ બોલી નની કોય અને આપડે બોલન તો બેઠ ના હોય
હોવે અમારે પપ્પા ને હવા ખાવા આવયા છે.
એવું છેમ વાત કરશે ચાલશે
હ અ હતો નમ મુ બારાઈ
આલટવે
હા અમે ખાઈ રહ્યા હતાા નહી ખા આવ્યા થાય
ઓ પપ્પાને મેી ફોન કર્યો હતો કીધું મારે જાત તનો દાખલો જોવએ શખ તોુ
હોવે
તો બાકી તો કટાાવો પડે ન હ કે
ઘઢાવો પડે આખો દાડો બગે અંધાર મેળ આવે
હે
આખો દાડો બગાડો ને તાર મેળ આવે
એવું છે.
હમ જતી હા માતાશે અમાર ફોર્મ ભરવું હતું એટલે કઢાય તો અમે
તો મારે ફોર્મ ભરું પડશે કોમ જ આવે ને ચીડી
ચાલે અમારે આવ હશે, પણ
હે
અમારે ઘટાવવું હો જ્યાં ફોર્મ ભરવું છે, હવે
હા તમે ફોમ ભરવાના છે, મારે ફોમ ભરવું છે મોટા હાંચા મળે સીર્યા
એવું છે.
અલા નવ
હમ
પિંકી એમ કેતા તો
એવ
હોય.
હમ, સર સર વડદ વરદા
તે મમી કી ભરવું સી પણ હવે ત્યા પૈ કાઠા થઈ તો ને
એ.
કાઠામાં તોઈં આ કીધઈ. અહીંયા મળે ને ના ના અહીંયા કઠાવ રહી ને. કટવરા એન કીધું સો પપ ની કોમ થ કરતા કીધું.
હોય.
ટીંગેને કર વ એનાને કર ક. એ તો આપડે બૂલબૂલ કર ના કંટાળો આવે જો પી.
હા એટલે જ તો એ કશું કરી ના એટલે શું કરવાનું.
એટલે બીજું કઈ ને મે તારી બને નતા આપનેખરીદી ગી તું મારે.
હમ.
સોમ ના મા શી પુ સુમ ન અંત પણર શીકુ ગીું.
હોય.
એમ લાવ છે પછી સીધા ના એું થાકે તો એું કમ મચડી ના આવે.
હા હવે કરનું કરનુંું થાય તો ચથી.
હ તો અને એમ તો શિવ જ છે નહી શિવ તો બીજું શિવા આપ. પૃુષિઓયમ. બાનુ નહી લેતા ને વ બાનુ આવતું નહી લેતા ને.
હવે તમેં આવો ને એટલે પેલા બ્લાઉઝ શીખી દો કંપ. માપ લેતા પાપિંગપિંગ કરતા બુંરી.
હડા.
એલે શું હ. એ જે સિવાય તમાર તો સ્પીડ હ તમે કડી જ મોકલાવ છ ના હો બેા. તો સિવાય કે ના સિવાય હા તો પછી.
એમ તો મા તો હરખે હરખું આવી જાય ને એમ તો હું તો સીવી નાખું છ એક કલાક વધારે થાય બીજું શું.
હઉ ત બ શી દેવાન.
હા એમ સી હોય જાય આવમે પણલ ક્યા ત ન. લીંબી આઠો છે જુદી નહીં પાઠ પાડીએ.
હોય બે બ્લાઉજ મોડ સીવી હતા.
એવું.
હમ પછી જઉું જઉું કરે એવુંલું શું થાય કે પંદર દાડા રે તો પછી. ને પતા ને દાડ બે બ્લાઉજ પતા આખો દાડ બે.
હ હ ના એમ તોમ તો હછું.
હમ.
બપોરે કડીક કરીડી દેને બે દામાં લાવું કરું પું બપોરેને કડીક કરી બે કા લાગીેમ.
એટલે જ કઉું તમને તો ભાવે છે તને એમ કે શીખરાબું જ ના પડે.
ના શીખોડું કટિંગ જ શીખવાનું છે. પઇપિંગે પસતો તો થોડે થોડ નાખા તો આવડીીે.
બસ તો કમ્પ્લીટ આ આવી જાય ભાઈથી હા.
મને શ કોકરું લે તો બીક લાગે કદાચરખું ફિટિંગ ના આવે તો.
ના ના ભીક રાખવાની જ ન હળ પીલી ભીક રાખતી હતી પણ હવે નઈ રાખતી વિ.
એ બીજું કોઈ નહી.
હું પાર્લર માં આઈ બ્રોકર થી ને તો મને એમ થતું કે. ઘરખી ન આવે તો બોલ છે તો. પણ ભાઈ એને કીધું ને કે તમારે વક રાખવાની જ નહી કે.
હાલ બેન કરતા મારે હા હે
ખા પૈ જવ શું કરત
એક જ વાર બગડી ત હું પાર્લર માં બાર મહિના જઈ તારે એક જ ફોલ્ટ આવયો હતો
હે
હ બાકી કોઈ ન હજુધી ફોલ્ટ નહી આ્યા
હ
હવે તો હમું એમ ક કે બેન કરતા તમે હારી આઇબ્રો કરો.
એવું હે અમુક ને ગમી જાય.
અમુક ને ગમી જાય.
અને બેન તો શું ઉડઝૂડ કરનારો પાસમાં લાગે ઇ ત.
બેન ને હમણાં હમણાં બેન ને એક દાડો કરીને હું ચાર પોચ દાડ નઈ જતી ને.
હા
બેને હમણાં એક દાડ કરી ને તો એક બાજુ ને ઉડાડી દીધી.
હ
તે ભાઇ હું કાલે પરમ દહાડે જીતી ને પાર્લર માં એમને ઓટો મારવા એટલે બીજી છોકરીઓ કે કે એના દીદી એ કે આ આઇબ્રો બગાડી બોલતી તી કે હામે વાળુ ગ્રાહક
હા એવું તરા તો
લેવાનું કરે કોણ.
હમ
હમ મને કે તમે કાલ આબવાના ના બકા મારે તો નઈ સેટિંગ થાતું હું રવાની ન‌ઇ આવાની.
હું
હમ
બસ કાલ વેલા આવશો.
હ
પંદર પંદર વેલા આવશે.
હા ચલો આજે ડાન્સ છે એ પ્રમાણે વેલા તો નીકળશે ઇયા તૈયાર કરીને.
કેમ ઝાશી
હમ હમ તોમ કે રમાસી રૈમાસી હ અમે તૈયાર થઈને આવજ
તારે પપ્પા એમ જઈને ડ્રેસ પહેને આવ તુ રહે્યાવાનું.
હ હ તો હવે જોવું હશે ચિવ શટિંગ થાય છે.
પપ્પા રેશૈ ને વળતા પાછા રવિવાર છે એટલે?
ના પપ્પા લગભગ નઈ રે કારણ કે હવે ખાવાનું હોય હે ને એટલે ને હસી જ નહી કરે.
તમારા હાટા નિર્યાત જ ને સારું.
હમ ના તો ભાઈ ને પશો ટાઈમ આલવાના છે એ એને એવું કીધેલું છે.
એવું.
હા અને કશું હોય એમ કે કે અમારું કેમ એમકે કુટુંબ ગૂળ સવજું તમે બધે
હ હ.
ટપોટીયો કર ખા
ઓ એવી રીત નાખી બરોબર
હમ થોડી ટોપ કરવું પડે આપડે બપોરુંધી રહેેવું પડે
હ ઓ કરવું પડે
એટલે
હમ હાર તકો અ તન પપા ઘરે જ તારે આ‌ જોતા રે વડી
હો કાલે તો શનિવાર છે ને.
હું
પમદાર રવિવાર થાય
હઅ, હજુ કાલે હોજે જગાડે કરી. એટલે મી પપ્પા હારે એલસી મંગાઈ હે.
એવું શે.
હોવે એટલે પીધું હોજે મુ ફોન કરીશ પપ્પા ન. તો પપ્પા પરેશ એન ઠેલા મ મેલશે પરી
હોવ.
તો ઈય તમન આ લઈ દેત. તમે ગયા ન એટલે એલસી લેતાવ જો યાદ કરીન.
હવ, લેતા આવશે.
હા. થાય તો કરશે, નકી ઓય પડી જ રેહે.
હવ, ના, ના કર દેવાનું થઈ જાય
હમ.
મોનીન તો એટલું ખરાબ ગુસે જાતિન દાખલો નેકળી જાત તો પસ ગમે એમ ફોર્મ ભરત તોય સાલત પસ તો
હવ, ચાલે જાતિનો ને, આવકનો ને, ઈશ્રમ કાર્ડ ને બધું જોશે.
ઈશ્રમ કાર્ડ વળી ચેવું. હા, ઈ આકાશ
ઈશ્રમ કાર્ડ કઢાવું પડશે. તો તમે ફોર્મ ભરવા જાવ, અહિયા કાઢી આલ શે
હા
હા, એમ તો હરેસ ભઈ કાઢે જ છે ન ઓનલાઈન માર કાઢયુતુન.
એવું એમ. આપડે જાતિન દાખલો નેકળી જાય ન પસ તો બધું નેકળે પસી બધું હોય રહયુ શે, પણ આય રયુ શે જેશે ઈ.
એ તો પણ તમાર ઈય કઢાવો પડશે જાતિન દાખલો.
તા ઓય ત કઢાવાન શે એટલે જ ને એલસી મંગાવુન પસી એમ ક
પહી તો પાશુ પપ્પાનુંય એલસી જોશે
એવુ શે, તો તો લે
હોવે જ તો, અમે કાકાનું મંગાયુ તું એથી
એવુ શે.
હમ્મ-
તો અવડી મુ હોજના પપ્પાન ફોન કરીને કેશ કે તમારુ જે
હમ્મ
પડયુ રાખક્ષે અ, તો સાલ સે રો.
હવ, સાલે એ તો વડી. હા, કદા
ચારનો કે મથુરા નઈ નેકળતું, પપ્પા ઈમ કેતા તા
એવુ શે એમ
મારા કઈકે બૂન નઈ ભણેલી, મુય પહી એટલે નઈ નેકળતું ઈમ કેતા તા
એવું એમ
એમ આપડે ભણેમ ભઈ મી તો મારે તું તો તું તો કે ભણેલી શે એમ, તો તાર તો ને કે -
હોવે, એમ તો નેકળી જાય મારે નેકળી ગયું તુન.
હન, એટલે કે તાર તો કોઈ વોધો ના આવે નેકળી જાય, થોડું મથવું પડે બધુ ફંદા કરવા પડે ફલોનું ન ઢેકણું. તા
હમ્મ હમ્મ
હમણ દાખલો જઈન પિંકીને યા શી શી દાખલો કીધો તો આવકનો નો દાખલો કીધો. ઈ જઈન કઢાઈ આયો, આવકનો દાખલો પિંકીન હારું.
હમ, આવકનો ન, જાતીનો ન બધા કઢાવા જ પડે.
તાર
હા
તે પિંકી ક નાવા તો કે તું મ મશીન મળે એમ કેતા હતા મશીન મળે મશીન ના મળે તો પૈસા મળે એમ કેતા હતા.
એ મારે પાર્લર નું કરવું હે કો ને બ્યુટી પાર્લર ન વડી કીટ આઈ જાય ને તો સોંતથી થઈ જાય મારે ખુરશી બુરસી કશે લબુ ના પડે
હમ્મ ચાલે
હમ એટ
અમેં ફરક કીધું આવે તેના પપ્પ પૈસા મળે પૈસા જે આવે એ ના આવે તો ભલું કરશું વી ફરસ
હ હોય તોમ જ હોય, ને
ત
હ સારું સારું કોબીની સંધ હ
હે
બીજી શાંતિ હે
ઓ હજીે સાગર પૈથી બસ વાત કરી પછી હાદાફોન માં વાત કરી પાછી હય ર મુ ત ગીયરવાજી પાછી
હ હ ક અમારા ાડા અગિયાર થ હતા ને રાતે
તે પછી પિંકીમાં તો એ આ્યા કોહ ને એ વી વસીલ થઈ ગ એને આપડ જ કશી ને આવી પણ
હવે ના આવ્યું હ છે, આપડે
આ ચું નહ હાયા કો નને આવી છ ફેર
ના મારે શીખ્યા મ આ્યા તાર અડત્રી રૂપિયા આ્યા હે
એ માર પિંકીિત મય એ મા બાઉ બના આ
હ એવવે
હા બાબો ને મારે રાતે એવા શધ થઈ ગ્યું કોને હો રૂપિયા દ જખ બ કાર વસૂલ થઈ જ્યાને
હ હો શુંધ થઇ ગયા હો મારે આગળનું પેમેન્ટ પેન્ટિંગ પડ્યું છે.
હ
આગળનું પેમેન્ટ મારે નહી આવ્યું બાછી પડ્યું છે.
એવું છે.
હા એટલે આ બધું ભેગું એલા અઠવાડિિયા આવે છે ને એટલે બધું ભેગું આવે છેારું બધુ હંગાથીયાર લાગે તો બતા
આહ સારું
હમ શન થી ગ
હ શાંતિ
હલો.
અરે નિશું સારું સવણું બનાવ્યું
એવું
હે
પણવા જશશું
હ અનશું ભણવા જઈએ અને નાસ્તા હવે પડીકરમી એ બંધ કર્યા
સ્કૂલ માંથી બંધ કરાય ઘે થી બંધ
અમ્ી બંધકાર્યું ઘે પપા એ વિડીિયો મે લેતા ને
હા
આવ થર નઈ સાહે બી પછી કીધું કે પચી તારી છોકરા મરી જે તમારે એ કે બીમાર થઈ જાય એટલે કે તમારે એમ કે બંધ કરવા આવું નહી ખા ઘરે એ નાખી તુંઈ ન
હોય
આ તો મ બતાયને વ વિડિયો કે અંકેમાં સાહેબ ક્યા હતા કે્યા ઉના ખબર આ છે.
સાહેબ તોલી પણ છોકરા મન તો ન
ઓ હે પછી મેમે તો બાબાકા ની ને છોડીને ના પાડીી તમે પૈસા ના લઈ જ ને તો આ ન લઈ જાય.
હવે.
બસ ઈને મમરાની મંગાયું અને ત રમી ચવણ બસ બનાાયું.
હમ્મ ચાલે.
તો.
એવું લાગે રોટલી વધી હોયને હુકવીને તળી દેવાની.
એવું તો અ તમારે ઘર નને ખાતા તો જુરાજ યાં એ ખા તોમ તો બનાઈ હાલશેું હું તો.
હઉ એ તો ખાશે અંદર મસું મઠું નાખી ને હ. ખી કરી દે એવું કશછ નાસ્તા નાંધ ખાલી એક રોટલી તળી છે ને લોટમ તો એને ચાલ છે. હ એ તો ખાઈ લે એમ તો એની હારી પણ આવે રોટલી.
એમ તો બે બે ટક ખાવાનું આલીશ બે વખત. ભૂષણ નહી રહ્યા હતા પણ ખાવા જઈ મહત્વનું છે.
ગાયત્રી ક આ હતી. ઠ એકથી ખાવા નઈ જત કે નિશું વેકલો જાય છે નિશુ જાય.
હ નિસ્યુંને પિલારેન દક્ષુકાાકો.
હોવે.
બે જઈસી. ફોન કપ ઉપસ ના કરતોો સલશી હમ. જવરા ત ખાવાય ખાઈ સી બસતો.
હા એ મોલખ ખાય થોડ બોલી એ કરું તો ખાઈ.